હેલો.
શું કરી રહ્યા
હા કે બસ કઈ નઈ આ બેઠી તી. સ્કૂલમાં થોડાક અ મેં અ શિક્ષક છું ને તો મારી શાળાના જે વિદ્યાર્થીઓ છે એમના પેપર જોતી તી.
બરાબર બરાબર. હું પણ આ જો અત્યારે ક્લાસ પર આવી છું. શું ચાલી રહ્યું છે તમારે શાળામાં?
કઈ નઈ શાળામાં આ જે છે થોડી ચર્ચા થઈ રહી હતી કે શિક્ષણ પદ્ધતિ જે છે એ જે નવી હવે આવવાની છે એના ઉપર અ. અમલ કરવાન છે તો કેવી રીતના બધું કરીશું એમ.
હમ. આપણા વખતે જયારે
અમ્મ. અમ્મ.
તો થોડું અઘરું લાગતું હતું પણ સારું હતું અત્યારનું શિક્ષણ સહેલું થઈ ગયું છે ને તો પણ બાળકને અઘરું લાગે છે.
ના એવું નથી મને મને તો એવું લાગે છે કે અત્યારનું શિક્ષણ જે છે અઘરું છે આપડા કરતા. મને એવું લાગે છે. કારણ કે અ જે ઉચ્ચ ધોરણોમાં જે સિલેબસ હતો અભ્યાસક્રમ હતો એ હવે જે નાના નાના બાળકો છે એમનામાં આવી રહ્યું છે. તો સમજાતું નથી. હા, તો એ લો કોઈને અઘરું લાગે ને
હા, આપણા વખતે તો આ બધા બોર્ડની સમજ જ ન હતી. આપણને તે એવું લાગ તોય ખાલી ગુજરાત બોર્ડ જ છે. હવે કે એટલા બધા બોર્ડ આવી ગયા છે. સેન્ટ્રલ છે, ઇન્ટરનેશનલ છે તો એ પ્રમાણે જોઈએ તો અત્યારનું બાળક મૂઝવાયેલું છે.
એજ તો આ એ જ ને અને આપણા કરતા પણ જે શિક્ષણ પદ્ધતિ છે જે પ્રાચીન જે શિક્ષણ પદ્ધતિ હતી ને ગુરુકુળવાળી મને તો એ જ વધારે ગમતી હતી કે અહીંયા ખાલી આપડી જેમ ખાલી ક્લાસરૂમમાં કે અ એમાં બેસાડીને નહી બહાર લહી જતા હતા બાળક કોને આને બધાને તાલીમ આપતા હતા એ જે શિક્ષણ પદ્ધતિ હતી ને એ સારી હતી.
એ વખતના ગુરુઓને તે તેમના જે સ્ટુડન્ટ હોય ને એમના છાત્ર પ્રત્યે પણ એટલું લાગણી હતી અત્યારના શિક્ષકોમાં ઘણા એવા જોઈએ છે ને તો આળસ કરતા હોય છે અને બીજું જોઈએ ને તો એ વખત ના છોકરાઓ ભણ વામાં એટલા આગળ હતા અને લોકો ગુરુ પ્રત્યે આદર ભાવ એક એમ કરી દેવાનો અને એમ કેહેવાય ને કે એમની વિકાસ શક્તિ પણ બહુ સારી હતી અતાર કરતા તો
હા એ તો અ મને પણ હું પણ સમજ છું એનાથી અને પહેલાનું જે તમે જેમ કીધું એમ કે શિક્ષક અને જે છાત્ર હતું જે શિષ્ય હતો એનો સંબંધ અનેરો હતો એમ અત્યારે તો એવું કઈ રહ્યું જ નથી અત્યારે તો શિક્ષક ક્લાસમાં આવે અને એવું એવું થાય ક્લાસ પૂરો થાય ત્યાં સુધી શું કરે એમ જ એમને એવું હોય કે
હા હા બસ એમને ખાલી ને ખાલી સિલેબસ જે હોય આખા વર્ષનું એ પતાવવામાં જ ઉતાવળ હોય છે બાળકોને કયા વિષયમાં રસ છે એને ક્યા મૂઝવણ છે એવું બધું કોઈ ઉકેલવા માટે એ લોકો તૈયાર હોતા જ નથી અને જયારે પણ અને અત્યારના વાલીઓ પણ એવા હોય છે કે બધું શિક્ષક પર છોડીને મૂકી દેતા હોય છે કશું જ ધ્યાન આપ તા નથી
અને અત્યારની શિક્ષણ પદ્ધતિ છે એ બસ અ એક જ પ્રકારનું એક ઘોડાની રેસ હોય ને એવી રીતના દોડા વે છે. કે આટલું જે છે આટલું વાંચી લેવાનું આટલું જે છે એ ગોખી લેવાનું અને આ ટલું જે છે એક પેપર પર ઉતારી દેવાનું જો તમે આ કરી શકતા હોવ હા બસ જો તમે આ કરી શકતા હોવ તો તમે સારા શિષ્ય છો કે તમે સારા ભણવા લાયક છે ભણવા લાયક છો જો આ નથી કરી શકતા તો મતલબ તમે નથી કરી શકતા એવું છે તો એવું તો મને લાગે ત્યાં સુધી ના હોવું જોઈએ
સાચી વાત છે આ રેસ જ જેવું થઈ ગયું છે.
એજ ને એનાથી જે છે બાળકનો સર્વાંગી વિકાસ કેવી રીતના થઈ શકે મતલબ બાળક જે છે એ બધા ક્ષેત્રમાં જે હોય એ આગળ હોવું જોઈએ કોઈ એક ક્ષેત્રમાં કો ખાલી એક બસ એક ચોપડી જે છે એને ગોખી લેવા થી કે એમાં જે છે બધું બસ મગજમાં ભરી દેવા ને કેમનું સમજાશે બારનું પ્રાયોગિક જ્ઞાન જે મેં કીધું ને કે પહેલાના સમયમાં જે અપાતું હતું એમને બાણ બાણ વિધ્યા ધ્યા છે પછી ધ્યાન કરવાનું છે. પછી સ અને પહેલાની જે ખાસિયત એ હતી કે પ્રકૃતિની અંદર બાળકને જે છે એનો એનો ઉછેર કરવામાં આવતો હતો એનો વિકાસ શા ખાલી માનસિક નહી. શારીરિક વિકાસ કરવામાં આવતો તો અને અત્યારની શિક્ષણ પદ્ધતિ એવી થઈ ગઈ છે કે, ના શારીરિક વિકાસ થઈ રહ્યો છે ના માનસિક.
બરાબર કયું છે પહેલાના જમાનામાં, બાળકને છૂટું મૂકી દેવામાં આવતું હતું, એને જંગલમાં પણ ફરવા દેવામાં આવતું હતું, અત્યારે કેવું છે કે બાળકને એક જ નાના એવા ચોરસ, વર્ગખંડમાં એને બાંધીને રાખવામાં આવે ને તો એ બાળક મૂઝવાયેલું રહે. જેને ખુલ્લે થી છોડવામાં આવે ને તો એને જે ગમે છે ને, એ કરવામાં એ કર્યા ને એ આગળ વધે, એવું નહી કે ભણવાનું એને ભણવાનું ગમશે તો એ પુસ્તક પાછળ પડવાનું જ છે, રમત ગમત ગમશે તો એ ક્ષેત્રમાં પણ આગળ વધે. સે પણ અત્યારે વાલીઓને આ વસ્તુ સમજાવી અને એ અત્યારે, આપણે શાળામાં રાખવું એ એ પદ્ધતિ દાખલ કરી ને એ બહુ અઘરી વસ્તુ છે, પણ જો સરકાર ધ્યાન આપે ને તો કંઈક સારું એવું કરી શકે જો થોડીક પારંપરિક જે જૂની હતી એ. રાખે તો સારું.
એ જ ને કે સાવ તો પેલા જેવું ચલો ના થઈ શકે, પણ હમણાંની જે શિક્ષણ પદ્ધતિ છે જે સાવ ગોખણયું થઈ ગયું છે, એના કરતાં તો એક જે છે આપણે પગલું આગળ વધી શકીએ, કે જે બાળકને પણ ફાયદો કરે. શિક્ષકને પણ શીખવા મળે, અને વાલીઓને પણ બાળકની એટલી ચિંતા ના રહે. અને જેટલું શિક્ષક, જેટલું શિક્ષક ધ્યાન આપે છે એટલું વાલી પણ જો ધ્યાન આપ હોય પોતાના બાળક ઉપર, તો પણ એ ઘણું બધું આગળ વધી શકે શીખી શકે.
હવે હું તમને આજની જ વાત કહું તો આજે જ બે ત્રણ વાલી ની ફરિયાદ હતી કે મારું બાળક ભણવામાં, રસ નથી ધરાવતું તમે ગમે તેમ કરીને એને રસ ધરાવો એના સારા એવા એસી માંથી એસી માર્ક્સ આવે, તો એ વાલીને સમજાવું મારે અઘરું પડી ગયું કે દરેક બાળક ભણી ના શકે, ક્યાંક ને ક્યાંક એને બીજ જી બધી ઈતર પ્રવૃતિ માં રસ છે. તો એને એમાં આગળ, એને રસ છે એને એમાં તમે સહાય કરો એને મોકલો આગળ એને રમવું ગમે છે એને, ફૂટબોલ રમવું ગમે છે તો એને ત્યાં મોકલો એને તાલીમ લેવી છે તો એને તાલીમ કેન્દ્રમાં મોકલો, તો એ સારો એક પ્લેયર પણ બની શકે છે, એ પણ દેશ માટે સારી જ વાત છે પણ એ મારે વાલી સામે વાત રજૂ કરતા વાલી ચોખ્ખું કહી દીધું કે તમે, શિક્ષક તરીકે એ ભણવાની બાબતમાં જ એને રસ આગળ વધાર્યો, એને રમત ગમતમાં ક્યાંય એને નામ ના નોંધશો એને ના મોકલશો, તો હવે આજ પછી તો એવું થઈ ગયું કે અત્યારે ના વાલીઓને સામે છોકરાઓ અને ના શિક્ષણ પદ્ધતિ આ બધા સાથે જો. કોઈ પાત્ર હેરાન થતું એને એક શિક્ષક છે, આપણા જેવા.
એજ ને, અને બાળક પણ આ બધામાં રિબાય ને કારણ કે, એક એક જે મેં કહ્યું ને એક એક એવી રેસ કે જેમાં એ ફસાયેલું છે એમાંથી નીકળી જ નહી શકે, અને એવું નહ કે ખાલી બે ચાર વર્ષ માટે, એને નથી ગમતું એ વિષયમાં ક્ષેત્રમાં ગતું રહ્યું, તો આખી જિંદગી અને ત્યાંને ત્યાં જ રહેવાનું છે. અને એ જે ગો ટન ભરી જિંદગી એ જીવશે અને એક બીજી એક વસ્તુ છે કે પહેલાનું જે શિક્ષણ પદ્ધતિ હતી એમાં બાળકને જિંદગીની જે. અ મુશ્કેલીઓ છે જિંદગીની જે પરીક્ષા છે એના માટે તૈયાર કરવામાં આવતા હતા.
બધી જ રીતે તૈયાર કરતા હતા એને શિકાર કરવા પણ મોકલતા હતા એને જંગલમાં લાગ. કડા લવા. પણ મોકલતા હતા એને જાતે ભોજન કેમનું બનાવું કેમનું પોતાનું જીવન એકલા પણ જીવી શકે એ બધી તાલીમ આપવાવામાં. સટી.
અત્યારે તો બાળક કદાચ થાય છે પણ એવું કે કેટલા બાળકો સારા સારા હોશિયાર હોશિયાર બાળકો આત્મહત્યા કરી નાખે છે. કારણ કે એ લોકોને. અ જે વર્ગખંડ છે એમાં તો તાલીમ આપવામાં આવે છે કે તમારી આ પરીક્ષા કેમની પાર. પણ જિંદગીની પરીક્ષા કેવી રીતના. પાર કરવી ને એ.
સાચી વાત છે સાચી વાત છે જોને હમણાંનો જ તમને કિસ્સો કવ તો મારી શાળાની દૂર. એક શાળા આવેલી છે ત્યાં દસમા ધોરણની વિદ્યાર્થી એ હોસ્ટેલની રૂમમાં આપઘાત કરી દીધો આપઘાત કરવાનું કારણ. એ હતું કે એના મા બાપે કહ્યા પ્રમાણે એના ગુણ આવી શકે એવા ન હતા એટલે બોર્ડની પરીક્ષા દરમિયાન જ એને જે પોતાનું જીવન ટૂંકાવી દીધું તો મારું કેવું એમ છે કે પેલા વાલી જે એટલું બધું દબાણ કરે છે અનેને એના માથા પર નાખી દે છે કે તારે આમ. કરવાનું એટલે કરવાનું જ અને એ વિચારોથી બાળક એટલું રોંધાઈ જાય છે ને કે પોતાનું જીવન પણ એ જોતું નથી આજે મા બાપે એક માર્ક્સ માટે એક ગુણ મેળવવા માટે. પોતાનું બાળક ખોઈ દીધું. જે હજુ ખાલી દસમામાં ભડતું કુમળું ફૂલ હતું.
એજ ને અને અ માનસિક રીતે પણ એ કેટલી નિર્બળ હશે મતલબ માનસિક રીતે નિર્બળ તો ના કહી શકીએ પણ એની હિંમત કેટલી. હારી ગઈ હશે તો એજ. વા માંગે કે વર્ખંડની પરીક્ષા માટે તો બાળક તૈયાર. થ યુમાિ લો. પણ જયારે જિંદગી પરીક્ષા લે ત્યારે. તે હારી જાય છે.
હા કેટલી હદે નિરાશ હશે કેટલી આજુબાજુ એનું આસપાસનું વાતાવરણ મે. એટલું દબાણ હશે કે કોઈને કહી ના શક્યું એ પોતાના શિક્ષકને નહીં પોતાના મિત્ર નહી કોઈના એના પોતાના મા બાપને પણ ના કહી શક્યું અને છેલ્લે એને આ પગલું ભરવું પડ્યું તો અત્યારનું. વાતાવરણ છે પૂરેપૂરું દબાણ ભરવા કાર કેને માણસને માનસિક રીતે બહુ જ અસર કરે એવું છે પહેલાના જેમ ખુલ્લા વાતાવરણમાં નહી કે શાંતિ થી માનસિક રીતે સ્વસ્થ એવું નથી રહ્યું અત્યનું બાળક ભણવા કરતા તો માનસિક રીતે બહુ જ હેરાન થઈ રહ્યું છે.
તો કહ્યું એમ કે પહેલા જેવું તો સાવ ના થઈ શકે પણ જે અત્યારની જે શિક્ષણ પદ્ધતિ છે એમાં જો થોડો ફેરફાર થાય. કે ગમે તે એક જ દિશાની અંદર. અને અમુક અમુક ક્ષેત્રોનું. તો બાળકોને જ્ઞાન જ નથી કે આવા ક્ષેત્રમાં પણ એ જઈ શકે. આવા ક્ષેત્રમાં અને. એ ક્ષેત્ર એમને ગમતું હોય શકે છે એમ. બસ જે ચાર પાંચ. જે ષ અ વિષયો છે એમાં એમને કહી દેવામાં આવે છે કે તમાર